છો તમા હું તમે કેમ છો
બસ હુપન મજાના આજે આપણે શેડ લગવાના ફાયદા આ વિષ પર ચર્ચા કરીશું
હા એ કરો
હા આજકાલ નાના ઘર હોય કે મોટા બંગલા દુકાન હોય ફેક્ટરી ઘણી જગએ શેર જોવા મળે છે
શું શું શું બોલે
હા આ નાના ઘર હોય કે મોટા બંગલા દુકાન હોય કે ફેક્ટરી ઘણી જગા એ શેર જોવા મળે છે
હા છે
શેડ ના તો શેડ તો બથાના ઘેરાની બહાર જોઈ છે
હા
તેનામાં તેના શેડ ર હોય તો છાવ વગેરે પણ મળે છે
આટલા બધા લોકો શેડ કેમ લગાડે છે
ટુ મિનિટ્સ આ એટલા બધા લોકો છે ને
આવે છે આવાજ
હા આવે છે બોલો બોલો
હા હા શેડ લગાવવાથી ઘણા ફાયદા થાય છે સા સૌથી પહેલો ફાયદા એ છે કે તડકોથી બચાવ થાય છે ગુજરાતમાં ઘણી વાર ખુબ ગરમી પડે છે એમાં શેડ હોય તો લોકોને છયો મળે છે અને આરામ રહે છે
હા
અને ખુબ સર સરસ પ્રશ્ન છે શેડ વાળવાથી ઘણા ફાયદા થાય છે જેમ કે સાવથી પહેલે ફાયદો એ છે કે તડકોથી બચાવ થાય છે ગુજરાતમાં ઘણી વાર ખુબ ગરમી પડે છે ને તો એવામાં શેડ હોય તો લોકોને ચા છ છાયો મળે છે અને આરામ રહે છે ને
હા ઉનાળામાં ઘર ની બહાર ઊભા રહવું મુશ્કેલ બની જાય છે પણ શેડ હોય તો આરામથી ઉભા રહી શકાય ને
હા બિલકુલ ઘરની આગે શેડ હોય તો ઘરમાં પણ ગરમી ઓછી આવે છે એટલે પંખાની એસીઓ ચલા ચ ચલાડવા પડે છે અને આથી વીજળીની પણ બચત થાય છે
હા સાચું કીધું આજકાલ વીજળીની બિલ ઘણા બધી ગયા છે એટલે જ આ બચત ખૂબ જરૂરી છે
હા સાચી વાત એકદમ સાચું બોલા તમે કારણ આના માટે પણ શેડ ઘણું જ જરૂરી છે ને જેમ કે મોટર સાઇકલ કે કાર ને તડકો અને વરસાદથી બચ બચવાવીી શકે છે વાહનનો રોંગ લાંબા સમય સુધી રહે સારો રહે છે
મને લાગે છે કે દુકાન માટે પણ શેડ ઘણું ઉપયોગી છે
હા દુકાન માટે પણ દુકાન બહાર પણ છેડ હોય તો ગ્રાહક આરામ ઉભા રહી શકે વરસાદ આવે તો પણ ખરીદારી બંધ તે નથી અને આથી ધંધો પણ વધે છે
હાા તો તમે સાચું કીધું હા શાળાઓમાં પણ છેડવવા જોઈએ રિસસમાં બાળકો છાયામાં રમવા અને બેસવા મળે છે
હા હોસ્પિટલ બસ સ્ટેન્ડ મંદિર અને બજારમાં પણ શેરો હોવાથી લોકોને ઘણી સુવિધા મળે છે ને
હા શેરતી ધૂળ પણ ઓછી આવે છે
હા એકદમ સાચું ધૂળ તડકો અને વરસાદ થી રક્ષણમાંહે છે ઘરની બહાર રોખલી વસ્તુઓ પણ સુરક્ષિતખે રહે છે
હા બિલકુલ સોરા શેટ થયો છે પણ આપણી અને સુરત ની ઉર્જતી વીજળી પણ બનાવે છે
હા આ પર્યાવરણ માટે પણ સારું છે ને અને શેડ ગાળતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ
શું ધ્યાન રાખવું જોઈએ મજબૂત સામાન પસંદ કરવું જોઈએ યોગ્ય માપ રાખવું જોઈએ અને સારી રીતે ફિટિંગ કરવું અ સમય ત્યારે સાફ સફાઈ અને દેખભાળ પણ કરવી જોઈએ
હા શેડ લ લગાડવું ખર્ચ નથી પણ ભવિષ્યમાં ઉપયોગ રોકાણ રોકાણ છે
હા બિલકુલ સાચી વાત છે બિલકુલ મ આરામ સુરક્ષા વીજળી ની બચત વાહનનુંું રક્ષણ ગ્રાહકની સુવિધા અને પર્યાવરણ ની કાળજી આ બધા ફાયદા એક જ સાથે જોવા મળે છે
હા આજની ચર્ચા થી ઘણી સારી માહિતી મળી મને અ કેમ છે શેર લગાડે છે તો હોસ્પિટલ ના વગેરે બહાર પણ શેર જોવા જોવા જોઈ છે
હા તો છે જો લગાવું તો જોઈ ઘરના બહાર પણ શું છે આપણું વાન ઉભી કરવી શકાય ઘરમાં પાણી નથી આવતું
હા ઘરમાં પાણી વરસાદ આવેે તો ઘરમાં પાણી નથી આવતું અ આ ઘર ના ગાડી શેડ હોય તો બસાને પણ આરામદાયક હોય છે
હા હા તો સાચું કધું હતું
અ તો છઉ છઉ માં બસવાને પણ મળે છે
હ હા છ માં પસ ગરમીમાં દિવસમાં તો બઉ કામ આવે છે આજ
અ ઘરના બહર શેર જોઈએ દુકાન ના બર જોઈએ એનાથી ગ્રાહક ને છાવ પણ મળે છે અને વરસાદમાં આવે છે ત્યારે પાણી પણ નથી લાગે છે એના માટે ગ્રાહક આવે છે લેવા ન અને ધંધો પણ વધે છે આવો તમે બજારમાં જાઓ તે ત્યાં બી તેવું જોઈએ શેડ જોઈએ બધા જગે હા હોસ્પિટલમાંથી હોસ્પિટલમાં દૂર દૂરથી હા હોસ્પિટલમાં દૂર દૂર થી લોકો આવે છે ઈલાજ કરવાની તો એટલા માટે પણ ત્યાં પણ શેડ જોઈએ કારણ તેના વાના વગેરે ઉઊભા કર કરવાની જગા નથી રેતું ને તો છાવ માં એટલે તો શેડ માં ઉભા કરી શકે છે
હા હ તો ક કે રસ્તા પર જો બસ સ્ટેન્ડ હોય ને એમને તો લે છે પણ જો જગ્યા જગ્યા ભાડી ઉભી રહીએ ને જો બસ આવે છે યા અહીિયાં પણ તો શેડ લગાવું જોઈએ કેમ કે તો પ્રવાસી હોય છે આ ઘ
હા બસ બસ હા એ નાંદડા ગામડામાં ગામડામાં પણ બસ સ્ટેન્ડ હોય ને ત્યાં પણ નથી રેતું એના માટે ત્યાં પણ જોઈએ કારણ ગ અ આપણા આ પ્રવાસી ઉઊભા રહે છે ને
હા એમને શું છે બાકી તો હા રૃદ લોકો રે છે બાકી એ ના બાલરને લઈને ગામચાય છે
અને ના ના બાળકને પણ હા શેડ વગેરે નથી રહેતો તો ટેમ્પરેચર લાગે છે પછ નાના બાળકોને પણ ચક્કર વગેરે આવે છે એના કારણે શેડ રહે તો તે પણ નાના બાળક રમી શકે છે
હા તો તમે સારુંટીી દોધ
હમ કારણ શેડમાં નાના બાળકનુંું શેડ બાર રમવાનું જોય એટલા માટે શેડ રહે તો સારું થાય
હા હા હા તો જોઈએ
હા એટલા માટે શેડ જોઈએ તમારું હેર પણ શેર છે કે
હા છે આમાં અિયાં તો છે તો છે
હા હું પણનું હું પણ વિચાર કરું છું શેડ બનાડવાનું હવે પણ હવે શેડ બનાડશું તમારી વાતોથી મને અ લાગે કે શેર બનાવું જોઈએ આપ
હા શેરતી શું થાય છે ધૂળ પણ ઓછી આવે છે ને થોડો ધુમાડો ઘરમાં નથી આવતો
હા હોસ્પિટલમાં પણ શેરઈએ બધા જ આવડ તો બા ઠિકાને શેડજો
હા આજકાલ તો સોલાર સેડ વિશે પણ ઘણું
હમ એ તો એ પણ ખૂબ ફાયદેશીર છે એનાથી છવ પણ મળે છે અને બીજ એલી પણ મળ છે
હા ખ છેી જ
હમ એના માટે શેડ બથા ટકાની શેડ જોઈએ પણ બાકી લોકો બહ ખર્ચ દેખે છે વધારે ખર્ચે જાય છે એ આ ફાલતુ ખર્ચે છે હા આ બાકી બછા લોકોને નથી પણ કઈક લોકોને એવું વાટે છે કે આ ફત ખર્ચ છે પણ એવું નથી આ ફતું નથી આ જ આપ ઘરમાં કોઈ વૃદ્ધ લોકો હોય એ જ્યારે એને બથાને જગા નથી રેતી છાવ માં ત્યારે એને માલુમ પડે કે શેડ શું ચીઝ હે એટલા માટે શેડઠા શેડ જોઈએ બઠાના ઘ
હા આપને શું છે નાની નાની બાબતો અપનાવીને તો જીવન વધારે આરામદાયક સુરક્ષિત બને છે
કેમ છે પાણી વરસાદ વગેરે આવે છે તો પાણી પણ ઇઝી આગાળ જાય છે અજે ઓ આપનો જે વટો વગેરે રહે છે એ પણ ના ગીલો ના થાય બઠાને જાગા જગા પણ રહે છે ન તો વરસાદ માં વટા વગેરે પાણીના આપે બી પાણી પડે છે એટલા ગીલો નથી ગીલો થઈ જાય
મેડિકલ પણ મેડિકલ ના બહાર પણ શેડ લગાવે છે લોકો એમ છે બ છે ઘણી ગરદી થાય છે એટલે લોકો તો તડકો રે છે પછી વરસાદ
ઓ પણ કુફરીતા હોસ્પિટલમાં ગઈ તો ભઈ શેડ હોતા કારણ એનામથી ગાડી વગેરે પણ ઊભી કરવા કરવે પ્ર
હા સૌથી પહેલા તો આપ ને સુરક્ષિત રાખવા માટે તો સેટ જોઈએ જ એનાથી ચા વરસાદની હા ભર્યું
હા સાચું કીધું એકદમ સાચું બોલિયા હતા હમ છાઓ વગેરે પણ મળે છે કારણ આવડાના જનરેશનમાં એવું છે કે અ કોને પણ કમજોરી ક્યારે પણ આવી જાય છે એને એના કરતા છાવ જરૂરી છે તો છઉ ધૂના ઝાડા વગેરે પણ જંગલ વગેરે પણ તોડ થઈ જયેલ છે એના કરતા કેમ છે શેડ ની છાવ મળે છે
હા શેડતો એટલે તો પૂછું કે શેડલો થાવું જોઈએ
હા પેલે કેમ હતું કે ઝાડ વગેરે રહે તો તેનીનીચછાંં ઊભા રહી છે પણ હમણાં તો એવું નથી ન અ હું નીકળતા શેડે બનાવવું જોઈએ ઓ હૂપણ હા હૂપણ હું પણ બનઈસ મારા ઘેરની આ ગળ શેર અ હું પણ બીજાને પણ કહીશ ચલો ફરી મને તારી સાથે વાત કરીને હ ખુબ આનંદ થયો ફરી મળશો
ચાલશે હા ફરી મળશું